હલો. હલો કેમ છે.
કેમ છો બસ મજામાં તમે કેમ છો.
બસ મજામાં હા મારો અવાજ સંભળાય છે.
હા ભવે છે તમારો અવાજ.
હ આજે આપણેે ઉત્સવો જે ચૂકવવા જેવા નથી. એ વિષય પર વાત કરીશું.
ઓહ સરસ.
આજે આપણે એક રસપ્રદ વિષય પર વાત કરીશું. વિષય છે ઉત્સવો જે ચૂકવવા જેવા નથી.
હા હસી ખુબ જ સરસથી. ઉત્સાહો લોકોને એકબીજા સાથે જોડવાનું કામ કરે છે.
હા બરાબર ઉત્સવોથી ઘર. ગામ અને શહેરનું આનંદનું વાતાવરણ બની જાય છે.
અને દરેક ઉત્સવ પાછળ. કોઈ ને કોઈ કારણ હોય છે. કેટલાક ધાર્મિક હોય છે તો કેટલાક સાંસ્કૃતિક હોય છે.
ઉત્સવોમાં લોકો એકબીજાને શુભેચ્છા આપે છે અને પ્રેમ. વધધી છે.
અને નાના બાળકો થી લઈને મોટા લોકો સુધી. બધા ઉત્સાહ ભાગ સાથે ભાગ લે છે.
ચાલો હવે અલગ અલગ ઉત્સવો વિશે વાત કરીએ.
ચોક્કસ સૌથી પહેલા આપડી દિવાળી વિશે વાત કરીએ.
દિવાળી પ્રકાશ નો ઉત્સવ છે. આ દિવસે ઘરે દીવા પ્રગટાવવામાં આવી છે.
અને લોકો ઘર સાફ કરે છે અને રંગોળી પણ બનાવે છે.
નવા કપડા. પહેરવામાં આવે છે અને મીઠાઈ વેચવામાં આવે.
ઉટું. સભ્યો એક સાથે બેસીને આનંદ માણે છે.
દિવાળી લોકોની નવી શરૂઆતનો સંદેશ આપે છે.
હા સરસ વાત કહી તમે. હવે આપડી ઉત્તરાયણ વિશે વાત કરીએ.
ઉત્તરાયણ આકાશમાં રંગબેરંગી. તંગોતી ભરાઈ જાય છે.
સાચી વાત લોકો સવાર થી સાંજ સુધી પતંગ જ ઉડાડે છે.
આ દિવસે. તલ ના લાડ્ડુ અને ચીખી ફળ બનાવવામાં આવે છે.
મિત્રો અને પરિવાર સાથે સમય પસાર કરવા માટે. આ દિિવસ સરહસ હોય છે.
હવે હોડીી વિીશે વાત કરીએ.
ચોક્કસ હોળી રંગોનો ઉત્સવ છે.
લોકો એક એકબીજા પર રંગો લગાડે છે. અને ખુશી વ્યક્ત કરે છે.
આ ઉત્સવમાં હાસ્ય અને ઉમંગ જોવા મળે છે.
હવે નવરાત્રી વિશે વાત કરીએ.
ચોક્કસ. નવરાત્રી ગુજરાત નો ખૂબ જ જાણીતો ઉત્સવ છે.
નવ દિવસ સુધી ગરબા અને રાસ રમવામાં આવે છે.
અને લોકો પરંપરાગત વસ્ત્રો પણ પહેરે છે.
સંગીત અને નૃત્યથી વાતાવરણ જીવંત બની જાય છે.
ઓ સાચી વાતચી. અને હવે આપડી રક્ષાબંધન વિશે વાત કરીએ.
આ દિવસે બેન ભાઈ ના હાથમાં રાખડી બાંધી છે.
આ ઉત્સવ સંબંધ અને વિશ્વાસ નું પ્રતીિક છે
ભાઈ બહેનને ભેટ પણ આપે છે.
હવે આપણેે જન્માષ્ટમી વિશે વાત કરીએ.
હા આ દિવસે છે ભગવાન કૃષ્ણ. ના ના જન્મની ઉજવણી થાય છે.
અને તમને ખ્યાલ હશે મંદિરોમાં તો ભજન અને પ્રાર્થના ખુબ જ થાય છે.
કેટલાક સ્થળે મટકીી ફોડની રમતો પણ થાય છે.
હા એમાં બહુજ મજા આવી છે. અને હવે આપણે ગણેશ ચતુર્થી વિશે વાત કરીએ.
આ ઉત્સવમાં ગણેશજીની મૂર્તિ સ્થાપવામાં આવે છે.
અને લોકો પ્રાર્થના કરી છે અને પ્રસાદ પણ વહેંચે છે.
ઉત્સવ પૂરો થયા પછી વિસર્જન પણ કરવામાં આવી છે.
હા હવે આપણેે ઓણમ વિશે વાત કરીએ.
ઓ એમ દક્ષિણ ભારતમાં ઉજવાતો જાણીતો ઉત્સવ છે.
હા. અને આ દિવસી ફૂલોથી સુંદર સજાવટ કરવામાં આવે છે.
વિવિધ પ્રકારના ભોજન પણ તૈયાર કરવામાં આવે છે.
હવે આપણેે પોંગલ વિશે વાત કરી.
હા પોંગલ ખેતી સાથે જોડાયેલો ઉત્સવ છે
આ દિવસે નવા અનાજનોો ઉપયોગ કરીને ભોજન બનાવામાં આવે છે.
હા ખેડૂતો માટે આ ઉત્સવ ખાસ મહત્વ ધરાવે છે.
સાચી વાત છેી હવે આપણે ઈદ વિશે વાત કરીયએ.
હા ઈદ ના દિવસે લોકો એકબીજાને શુભેચ્છા આપે છે.
મીઠાઈ અને સ્વાદિષ્ટ ભોજન પણ વહેચવામાં આવે છે.
પ્રેમ અને ભાઈચારો વધે. તેવો સંદેશ મળે છે.
સાચી વાચી હવે આપડી ક્રિસમસ વિશે વાત કરીએ.
હા ક્રિસમસ માં ઘર અને. ક્ષની સજાવટ કરવામાં આવે છે.
બાર કોને.
ભેટ પણ આપવામાં આવે છે આ ઉત્સવ આ ઉત્સવ. ખુશી અને દયા નો સંદેશ આપે છે.
બધા ઉત્સવોની એક સમાન વાત શું છે.
આ ઉત્સવો લોકોને નજીક લાવે છે.
અને ઉત્સવોમાં સંસ્કૃતિની ઓળખ પણ મળે છે.
નાના બાળકોને પરંપરા વિશે જાણવા મળે છે
અને મોટા લોકો પણ પરંપરાગત આગળ વધારે છે.
કેટલાક ઉત્સવોમાં. વૃક્ષારોપણ જેવી પ્રવૃત્તિ પણ થાય છે.
હા અને કેટલાક ઉત્સવોમાં સફાઈ અને સ્વચ્છતા પણ. ભાર મુૂકવામાં આવી છે
ઉત્સવોમાં એકતાનો ભાવ દેખાય છે.
લોકો એકબીજાની મદદ પણ કરે છે.
બજારમાં પણ ઘણી હલચલ જોવા મળે છે.
વિવિધ પ્રકારની સજાવટ જોવા મળે છે
ઘરમાં સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં આવે.
અ બાળકોની ઉત્સવની રાહ જોયા કરી છે.
શાળાઓમાં પણ ઉત્સવ સંબંધી કાર્યક્રમ થાય છે.
કેટલાક સ્થળે સાંસ્કૃતિક કાર્ય પણ યોજાય છે.
ઉત્સવોથી હાસ્ય અને આનંદ વધે છે.
જેથી તણાવ ઓછો થાય તેવું પણ ઘણા લોકો કહે છે.
દરેક ઉત્સવ કઈ ને કઈ સારી સ્વીખ આપે છે.
સાચી વાચી સત્ય પ્રેમ દયા અને સહકાર જે એવા ગુણો નો સંદેશ મળી છે.
આ બધા આકારોમાંથી આ ઉત્સવ ખરેખર. ચુકવવા જેવા નથી.
જો લોકો સમય કાઢીને ઉત્સાહોમાં ભાગ લે. તો સમાજ વધુ મજબૂત બને છે
આપણે બધા ઉત્સવોનું સન્માન કરવું જોઈએ.
સાચી વાત. અને બધા સાથે મળીને ખુશીથી ઉજવણી કરવી જોઈએ.
આજે આપણી વાત. સારા વિષય પર ચાલી રહી છે. આપડે હવે આ ઘર વધીએ.
હા. હજુ પણ ઉત્સવો વિશે ઘણી રસપ્રદ વાત બાકી રહી છે ને.
ભારતમાં લગભગ દરેક મહિનામાં કોઈ ને કોઈ ઉત્સવ ઉજવાય છે.
અને એટલે તો વર્ષભર ખુશીનું વાતાવરણ જોવા મળે છે.
કેટલાક ઉત્સવો પ્રકૃતિ સાથે પણ જોડાયેલા છે.
અને કેટલાક ઉત્સવો તો ખેતી અને રોટુ સાથે પણ સંબંધિત હોય છે.
હા ઉત્સવોથી લોકોની જિંદગી. લોકોની જિંદગીમાં નવો ઉત્સાહ આવે છે.
બધા લોકો ઉત્સવની તૈયારી ઘણા દિવસો પહેલાથી જ શરૂ કરી રે છે.
ઘરની સાફ સફાાઈ કરવામાં આવી છે.
જેમ કે ઘરની સુંદર રીતે સજાવવામાં આવે છે
કેટલાક લોકો ફૂલોથી સજાવટ કરે છે.
તોું કેટલાક લોકો રંગોળી બનાવે છે.
બજારોમાં પણ ઘણી ભીડ જોવા મળે છે.
નવા કપડા અને ભેટની ખરીદી પણ થાય છે.
મીઠાઈની દુકાનો માં પણ ઘણી ભીડ હોય છે.
વિવિધ પ્રકારની મીઠાઈ પણ તૈયાર થાય છે.
કેટલાક લોકો ઘરે જ મીઠાઈ બનાવે છે.
હા અને ઘરનું ભોજન પણ ખાસ રીતે બનાવવામાં આવે છે.
સાચી વાત. આજે આપણે બઉ સારા વિષય પર વાત કરી તહેવારો પર. ઉત્સવ પર હવે આપણે ફરી મળીશું.
ચોક્કસ આભાર. આવજો.